જ છે અને કેમ છે.
મજા છે. શું હમણાં કઈ નવીન કઈ ઈન્કાયરી કયરી કે નય.
હા હો આપડે ખરીદી તો દસ પંદર દિવસે ચાલુ જ હોય.
સુધી
પણ કપડાં નો તો મને એવો શોખ છે કે એમ થાય કે દરોજ લીધા જ રાખવું લીધા જ રાખું.
હા જવે
સૌથી પેલો શોખ મને કપડા નો છે. આપણને એવું કઈ નઈ કે બ્રાન્ડના જ કપડાં જોઈએ. આપણને ગમે એવા કપડાં જોઈએ.
હા મસ્ત આ ગમવું જોઈએ એટલે મજા આવે પેરવાની
તમને કપડાં નો કેવો શોખ છે?
મને યે બો સુખ છે હમણાં હમણાં મેં ડ્રેસ લીધો તો ખબર હોય તો ફોટો જોયો હોય તો સફેદ ને બ્લુ એમાં વર્ક હતું મસ્ત પેયરો કે કઈક મને છસો માં છસો માં કે સાતસો માં જા આયવું તું એ.
હા હા એ તો બો સરસ હતી.
તમે જોતો હા ઈ મને બો ગમતો તો. મેં છે ને મંગાવી લીધો સીધો મે કીધું આજ તો લેવો જ છે ગમે ઈ થઈ જાય હતા. એ પછી લઈ લીધો હજી બે ત્રણ રાયખા છે ઓમાં સિલેક્ટ કરીને હવે તો હું ઓનલાઈન લ જઉ છું કપડા એટલે સિલેક્ટ કરીને રાખું પછી જયારે એમ થાય કે ભાઈ વાત પસી સીધા મંગાવી લવ.
હા.
પછી જે થવું હોય થાય એ કપડાં પહેરવાના મસત જ કપડાં પહેરવાના મજા આવે.
હા કપડા સારા પેયરા હોય તો આપડો દિવસ સારો જાય.
દિવસ સારો જાય તો આપડો પ્રભાવ સારો પડે વ્યક્તિર નીખરેે એમ કપડાં. તમે તમે ક્યાં થી લીયો કપડાં?
હું ઓનલાઈન શોપિંગ તો ઓછી કરું છું. હું જોઈને જ વધારે લઉં. એટલે અહીંયા આપડા ગામ માંથી પછી બાર ગામ ગમે ત્યાં ગયા હોય તો ત્યાંથી. આપડા ગમે યાં ગામ ગીયા હોય ત્યાંથી ખરીદી તો કરીએ ડ્રેસ ની.
અમદાવાદ માં બો મસ્ત મળે કપડા સાડા પાંન સો માં ડ્રેસ કેવુ આપણે સરસ આમ જાડુ એકદમ કોટન નું કાપડ અને એકદમ મસ્ત આમ અહીયાં તો આપડે મળતા જ નથી આ ગામડા બાજુ તો મને તો બો ગમે ત્યાં થાય કે હું પચાસ હજાર હજાર લઈ જાઉં અને પછી લઈ આવું આમ કપડા નુ આ બો મજા આવે એમ
હા આપડા સૌરાષ્ટ્રમાં તો કપડા નો ભાવ બો વધારે છે. આપડા ગુજરાત બાજુ જાઈએ હા ગુજરાત બાજુ જાય સુરત છે, અમદાવાદ છે ત્યાં તમને કોલેટ કોલેટી સારી મળી જાય અને ભાવે બરાબર હોય છે.
હા અને ભાવ એ લોકો કરે છે ઓછા એમ કે ઈ કે માણસ પ્રમાણે કે સાતસો નું છે પછી છેલ્લે તમને એ પાંન સો માં આપ આપી દી એમ આપડા અહીંયા સૌરાષ્ટ્રમાં તો સિસ્ટમ જ નથી.
હા, અને તની ડિઝાઇન સારી હોય છે, આપડે અહિયાથી ડિઝાઇન આવતા, ઘણી વાર લાગે. જે ફેશનમાં અત્યારે આવેલું હોય નવું. એ નયા હોય, આપડે અહિયાં ઓછું હોય, એમ નથી. ના હોય, તો એ લોકોના ભાવે વધારે લઈએ પાછું.
કા હોય ને, તો વાની કોપી કરેલી હોય, એટલે ઈ જે વાની ડિઝઇન ને જે કલર માં ઈ શું? થતી હોય ને, અમુક છે, પેર છે, હમણાં નીકળું છે, ઓલું. અ, કોડ પેરેસે તો એઈ આપડે વાના જોઈએ ને, તો આપને ગમે. અહીંયાની જે પેટર્ન ને ડિઝાઇન ને, લોકો બનાવે છે ને, તો આપને એમ ખબર જ પડી જાય કે, ભાઈ, આ. આમ નથી સારું લાગતું, એમ ચીપ લાગે, થોડું સસ્તું લાગે, જોઈ જોઈને ભલે ને, મોંઘું આવવું હોય. જોઈને જ ખબર પડી જાય કે, આમાં કઈ નથી, એ આપને ગમે છે, સુરત બા બાજુની બાજુ તો બહુ સરસ કપડા મળે, અમદાવાદ ને, સુરતને. અમે પંદર દિવસેની જ જાવ, અમદાવાદ ખરીદી કરવા.
ના, હો, આપડે હું તો હમણાં ભાવનગર ગઈ હતી. તો અહીયાંથી આપણેે, અહીં, અહીંયા બહુ સરસ ડ્રેસ મળે છે. મટીરિયલ મેં મટીરિયલ લીધા છે. પ તૈયાર ડ્રેસે હતા પણ મેં એ નથી લીધા. અને મટેરિયલ તમે જોવો બધા આખા અલગ જ ડિઝઇન અને. નવસો આઠસો એમાં તો તમને એવા સરસ સરસ કપડાં મળી જાય આપડે અહીંયા. તો એ જોવા નથી મળતો. આ આપણેે બે બે હજાર દઈએ ને તોય એવા કપડા જોવા નથી મળતા. કાપડ બધા અલગ અલગ જાતના અમુક આછા કાપડ આવે છે. ને બજાર બહુ સરસ હો.
હા અમદાવાદ માં છે એવી રીતે એ કઈ
ના અમદાવાદ માં છે એવી રીતે નહીં ઓમ આપડા અહીંયા જે બજાર હોય એ રાજકોટમાં છે. જામનગર માં છે. એવી જ બજાર હતી પણ ડ્રેસ બહુ સરસ મળે છોકરાઓ ના કપડા સસ્તા
મને ફોટા તો મોકલજો તમે લીધા છે નાના છોકરાઓ ને સસ્તા મળે
હા નાના છોકરાઓની તો છસો છસો માં પેર હતી ટોપ લેવાનું આપણને ગમતું હોય. અને પ્લાઝો લેવાનો પ્લાઝો ઓલો જીન્સ નો આવે છે ને ઈ રીતે તો છસો માં સાડા છસો માં તમને મળી જાય અગિયાર બાર વર્ષ ના દસ વર્ષ સાત આઠ વર્ષ ના છોકરાઓના
પાછા જવાનું હોય ત્યારે કેજો મને હું મંગાવીશ
હા હું જવાની તો તમને કહીશ
ઓનલાઈન આવે કે ન આવે કઈ નંબર બબર છે. દુકાન ના કઈ
એ તો મેં પૂછ્યું નથી ઓનલાઈન નું તો એમ કીધું કે મારા તો સગા રહે છે. એટલે અમે તો ખરીદી જાવાનું હોય તો મારે ના જવાનું હોય તો એની હારે મંગાવી લઈએ. એવી રીતે કર્યું એટલે ઓનલાઈન નું તો આપડે પૂછયું નથી
તમારે સગા આવવાના ત્યારે કેજો મને હું એની હારે જ મંગાવી લઈશ કહી દેશ આ ટાઈપ જોઈએ છે તો લઈ આવે એમ આવવાના છે હમણાં
હમણાં નથી આવવાના હમણાં ગયા હવે તો ચાર પાંચ મહિના પછી આવશે.
હા તો વાંધો નહી ક્યારે મંગાવું કપડા તો કપડાં તો છોકરાઓ ને આપણાને પહેરાવવાનો બહુ શોખ છે. મને પોતાને પેરવાનો ડ્રેસ મંગાવી લઉ એવું કઈક કરી મજા આવે
મટીરિયલ ડ્રેસ તો મને બહુ ગમ્યા હવે તો હું તો ન્યાંથી જ લેવાની એવું થઇ ગયું આપણને.
પણ હું લઉં પણ મને એમ થાય ગયા સિલાઈ હોય ને એ સિલાઈ દઈને આપડે જેવું જોતું હોય ને એવું સીવી નથી દેતા અહીં અમારી આજુબાજુમાં બે ત્રણ છે. એમ એ આખું ડ્રેસ સરસ સિવું હોય પણ તમે જોવો ને તો દોરો અલગ જ કલર નો હોય. અને કા શીવમા પ્રોબ્લેમ પણ નાખે એને કીધુંય એ પ્રમાણે ગળું નાખે એટલે પછી આમ મન ઉતરી જાય આપણને આપણે જે રીતે વિચાર્યું હોય ને એવી રીતે દરજી આપણ ને સીવી ને આપે ને તો આપને ગમે તમે ક્યાં સીવડાવો
હું મારે પેલા એવું જ થતું હતું અત્યાર સુધી જ કોઈ સારા ડ્રેસ સીવતા નથી હમણાં મેં ડ્રેસ લીધા ને તો અમારા તો બાજુમાં જ છે બેન તો એ અઢીસો રૂપિયા માં આપડે અડધા અસ્તર વાળું સીવી દઈએ. અને ત્રણસો રૂપિયામાં આખા અસ્તર વાળું સીવી દે. એ સારું સીવે છે. ફિટિંગ બિટિંગ ને આપડે જે બધું દીધું હોય, એજ પ્રમાણે કરી દઈએ, પછી આપડે અલગ ડિઝઇન કહીએ. તો પછી ભાવુંને પૈસા વધતા જાય.
બ સારું સીવતા હોય, તો તો‌. હું ક્યારેક વિચારીશ પીવડાવવાનું, હમણાં તો નથી, કાપડ પછી તૈયાર જ લઈ લાવ. મને ઓનલાઈન બહુ ગમે, આમ મને મજા આવે છે, ઓનલાઈન હું આમ. અત્યાર સુધી માં મને એમ થાય છે કે, એક ડ્રેસ એવો નહીં આવો હોય. કે જે ખરાબ હોય, એમ મને ગઈ. એક મેં ખબર હોય તો, તમને એકવીસો વાળું મેં. તમને મળતું હતું, ફોટો ને એ મસ્ત. તો એ મને ગઈ, હજી બે મ-ત્રણ મે એવા રાખ્યા છે, પંદરસો માં તેરસો માં. એવા જો આપડે અહીંયા લેવા જઈએ ને, તો એમ બહુ મોંઘા પડે છે, એક ખાલી દુકાન. ને એમાં સરસ હતા, હમણાં છેલ્લે મારી બેન ની જયારે સગાય હતી, મેં પહેરયો હતો ને, ક્રીમ જેવું. એ કક તેરસો નો જ લીધો હતો, મેમે અમને તો એમ કે અમે ભાવું. હા, એ તેરસો માં જ તો, અમે પૂછુ ને. કે કેટલો ભાવ તો તેરસો કીધા, તો અમને એમ થયું કે, ઓ ખાલી તેરસો જ અમે તો. વિચારીને એવું રાખું હતું, કે ત્રણ થી સાડા ત્રણ હજાર સુધીમાં હસી. પણ સારું મળી જતું હોય છે, એટલે આવા વિચાર છે કે, એમાંથી જ લેવું, એમ સજાવટ કરી. દુકાનમાં. જવા જેવું છે, અં દરબાર ગઢ માં આવી છે, આપડે જામનગર.
હા.
સજાવટ નથી, મોટી દુકાન છે, ખબર.
હા, હા.
હા, હા, બધું સરસ. એટલા મસ્ત-મસ્ત ડ્રેસ હતા. અને બે હજાર પંદરસો, સોળસો બઉુ સરસ હતા. પ્લાઝો વારામણા નીકળે છે ને, મજા આઈ એ ખરીદી. હું પેલા સુપર માર્કેટમાં જતી. પણ સુપર માર્કેટમાં એ લોકો પોતાના જ ભાવ લઈએે છે, સેમ ઈજ વસ્તુ આપડે અહિયા લેવા જાય ને. તેમ જ હોય વસ્તુ, તો દરબ માં એ પાંચસો રૂપિયા સસ્તી પડે છે ને, અહિયાં એ લોકો મોંઘી આપે.
હા.
એટલે પછી મેં તો બજાર જ બદલાવીને, એટલી કે, ભાઈ, અહીંયા ભલે ને, જે જેને જે કેવું હોય કે. જવાનું તો અહીંયા. સજાવટ માં ને, આપડા દરબાર ઘઢમાં કેવું થાય? હલો, સંભળાય છે? હલો. હલો. હલો. આવજ આવે છે. હલો.